હલો મિત્રો મારો અવાજ આવી રહ્યો છે હા હું તમે અત્યારે કઈ કોલેજ કરો છો
હા હવે મારું કોલેજ ચાલુ છે
હા તો આજે આપડે એક બહુ મહત્વના વિષય બેરોજગારી વિશે કઈક વાત કહીએ
હમ
હમ્મ તો હું તમને કક બેરોજગારી વિશે સૌથી પેલા કહેવા માંગુ છું
હમ્મ
બેરોજગારી એટલે એવી સ્થિતિ જ્યારે કોઈ વ્યક્તિ કામ કરવાની ક્ષમતા અને ઈચ્છા ધરાવતી હોવા છતાં તેને યોગ્ય રોજગાર મળતો નથી આજના સમયમાં બેરોજગારી માત્ર આર્થિક સમસ્યા નથી પરંતુ તે સામાજિક માનસિક અને રાષ્ટ્રીય વિકાસ સાથે જોડાયેલી ગંભીર સમસ્યા છે રોજગાર માત્ર પૈસા કમાવાનું સાધન નથી તે વ્યક્તિને આત્મસન્માન આત્મવિશ્વાસ અને સમાજમાં ઓળખ આપે છે જયારે વ્યક્તિ પોતાની મહેનત થી કમાય છે ત્યારે તે પોતાના પરિવારની જરૂરિયાતો પૂરી કરી શકે છે અને દેશના વિકાસમાં પણ યોગદાન આપે છે બેરોજગારી એમ કઈ પ્રકારની હોય છે જેમકે શિક્ષિત બેરોજગારી જેમકે ડિગ્રી હોવા છતાં નોકરી ન મળવી આજના આપણા શિક્ષણમાં પણ સરખું શિક્ષણ ના મળવાના કારણે લોકો પાસે ડિગ્રી તો હોય છે પણ એ લોકોને કોઈ જગ્યાએ નોકરી મળતી નથી અશિક્ષિત બેરોજગારી કૌશલ્ય ના અભાવે કામ ન મળવું. કેમ કે લોકો પાસે કૌશલ્ય તો હોય તો પણ એ લોકોને કોઈક વાર નજીકમાં કામ મળી રહેતું નથી અમુક જેમકે મોસ્ટ બેરોજગારી ખેતી જેવા ક્ષેત્રોમાં વર્ષના અમુક સમયે જ કામ મળવું અમુક ખેડૂતો પાસે ઓછી જમીન હોવાના કારણે માત્ર ચોમાસામાં ખેતી કરી શકતા હોય છે પાણીની અછતને એના કારણે તો એ લોકો પણ અમુક સમય બેરોજગાર રહે છે એમ બેરોજગારી તમારે કઈ કેવું છે
હા એમ તો હવે હું બીકોમ ના થર્ડ યરમાં છું એટલે હવે આગળની જે લાઈફ છે મારી એ હવે મારે કોઈ એના માટે રોજગાર કરવો જ પડશે જે હિસાબે મારી આ સીટ્યુશન છે હું એક નાના ગામડા માંથી જ બિલોંગ કરું છું તો આ પ્રકારની જે તમે વાત કરી કે કયા પ્રકારની આ બેરોજગારી હોય છે તો એમાં જે વાત થઈ મોસમી બેરોજગારી અ એ ટાઈપ ની બેરોજગારી અમારી સાઈટ જોવામા આવે છે કારણ કે અમારે સાઈટ માત્ર એક જ ટાઈમ જેવો વરસાદ પર જ બધી ખેતી ડિપેન્ડ હોય છે ને એક જ પાક લેવામાં આવે છે વર્ષ દરમિયાન તો હ મોસમી બેરોજગારી એમ મારા અ ગામડાન અને મારા રિલેટેડ લાગી તો એના વિશે થોડું કહી દીધું
એ બેરોજગારી ઘટાડવા માટે હાલમાં સરકારે કઈક કરવું જોઈએ જેમ કે શિક્ષણ એક કઈક આગળ જીવનમાં કામ લાગે એવું આપવા જોઈએ કોઈક કામ કરી શકે ને પોતે કમાઈને ઘર ચલાવી શકે એ રીતનું કઈક સરકારે કરવું જોઈએ એના પર તમારે કઈ કેવું છે?
ઘણા એવા પ્રોજેક્ટ કા વતો એવી સ્કીમસો બહાર પાડી રહી છે. જેના કારણે એમ તો બેરોજગારી અ મોસ્ટ ઓફ બધાને લોકોને રોજગારી મળી શકે છે, પણ એમાં શું છે જે રીતે ભારત દેશની વસ્તી છે એ હિસાબે ગવર્મેન્ટ બધાને એ વસ્તુ પ્રોવાઈડ ના કરી શકે. તો એ સ્કીમ પણ પછી ત્યાં અ પેલ અહ શું કહેવાય એને સફળ જતી નથી એટલે હા ગવર્મેન્ટે થોડું કઈક અલગ પ્લાન કરવું જોઈએ. જોકે હાલ મારે પાસે એવો કોઈ પ્લાન નથી પણ એમ હું વિચારી રહ્યો છું એના પ્રત્ય તો તમે કઈ એના વિશે વિચારો છો.
એમ તો આજના ડિજિટલ યુગમાં ઘણા નવા ક્ષેત્રો ઉભા થયા છે, જેમ કે સોફ્ટવેર ડીજિટલ માર્કેટીંગ ગ્રાફિક ડિઝાઇન, વિડીયો એડિટિંગ, ઓનલાઈન શિક્ષણ, ફ્રીલાન્સિંગ આ ક્ષેત્રોમાં નવી તકો ઉપલબ્ધ છે, પરંતુ સતત શીખવાની તૈયારી જરૂરી છે. આજની યંગ જનરેશન એમ તો સોફ્ટવેર ની બાબતમાં ઘણી જાગૃત છે, અને પોતે કરી રહી છે. તો એ રીતના જો દરેક વ્યક્તિમાં પોતાની શીખવાની તક હોય શીખ ક કરવા માંગતી હોય તો એમ દરેક વ્યક્તિ ને કામ મળી રહી તેવું છે. અને અમુક ટકા આજની યંગ જનરેશન શીખવાની બાબતમાં પણ પછાડી રહી જાય છે. બેરોજગારી ઘટાડવા માટે આપણે એમ કઈક કરી શકીએ જેમ કે ગ્રામ્ય વિસ્તારમાં રોજ રોજગારીની તકો વધારી શકીએ. પછી ખેતી સંબંધિત ઉદ્યોગો ન કરી શકીએ મહિલાઓ અને યુવાનો માટે તાલીમ કાર્યક્રમો આપી શકીએ તો એના વિશે તમે કઈ કહી શકો?
એના વિશે હું એક પોઈન્ટ એડ કરવા માંગુ છું. જેમ‌ કે, અહ્ હું આ એક જેમ વાત કરી તેમ કે અમારે સાઈડ એક જ સાઈડ લાઈક વર્ષમાં એક જ વખત ખેતી થાય છે તો આપણે એવું કરી શકીએ કે સિંચાઈની સવલતો આપણેે- ત્યાં વધારે પ્રોવાઈડ કરીને ત્યાં આપણે બારે માસ પાક લઈ શકીએ જેના કારણે બેરોજગારી પણ ઓછી થઈ શકે છે.
હમ. આમ સિંચાઈની અસુવિધા ના કારણે પણ ઘણી વખતે ખેતીમાં. રીતના થઈ શક્યું નથી કારણ કે ગામડા વિસ્તારોમાં પાણીની ખુબ જ અછત અછત હોય છે તો એ લોકો જે ખેતી કરી શકે તે કારણ માત્ર ચોમાસામાં જ કરી શકે એવું હોય છે. તો સરકારે કંઈક અ એ આવા ગામડા વિસ્તારોમાં પાણીની સુવિધા માટે ડેમ બનાવવા કે તળાવ કરી આપવા એ પ્રકારની સુવિધાઓ કરી આપવા જોઈએ જેના કારણે લોકો ખેતીમાંથી પણ પોતાનું ગુજરાન ચલાવી શકે. તમારા સાઈટ કઈ આવી સિંચાઈની સુવિધા ખરી
અમારી સાઈટ સિંચાઈની સુવિધામાં માત્ર અ પેલા એક યોજના છે અ યોજના કરીન, જેમાં બધા ના ઘરે અ નળ લગાવ્યા છે અને એક દૂર થોડી એક ડેમ બનાવ્યો છે ત્યાંથી એ પાણી પ્રોવાઈડ થાય છે પણ જે રીતે અ- હ ગામડાનું એજ્યુકેશન છે જે રીતે ગામડાનું બધું અ જાગૃતતા છે એ થોડી ત્યાં ઓછી જોવા મળે છે. મતલબ અ સ્કીમ તો આવી છે પણ બધા ઘરે ન પહોંચી કારણ કે અમુક એવા કોઈ ઝઘડા હોય કા તોય આ લોકો ના બીજા લોકો પ્રત્યે થોડો વેરભાવ હોય એના કારણે એ વસ્તુ ત્યાં પહોંચી નથી. મતલબ અ સ્કીમ તો ઘણી બધી છે પણ સરખી રીતે આ બધા લોકોની જાગૃકતા અને અ નોલેજ ના અભાવના કારણે આ બધી યોજના બધાના ઘરે મતલબ પહોંચી શકતી નથી. અને બીજી વસ્તુ કે સ્ત્રોતમાં તળાવ એક છે ત્યાં પણ વધારે પ્રમાણમાં પાણી એવું સંગ્રહિત થતું નથી. જેના કારણે અ લોકો અ લોકોને ખેતી કરવામાં થોડી- અસગવડતા થાય છે બાકી બધાના ઘરે મોસ એવા બોર કરેલા હોય છે બોરવેલ જેમાં પાણી મોસ્ટસ્ટ ઓફ બેજ સિઝનમાં હોય છે શિયા અ શિયાળો અને ચોમાસામાં બાકી ઉનાળામાં થોડી એવી તકલીફ પડતી હોય છે.
આપડે એમ જોવા જાય તો બેરોજગારી માટે માત્ર સરકારે જવાબદારી નથી કારણ કે ઘણા લોકો માને છે કે બેરોજગારી માટે માત્ર સરકાર જવાબદાર છે પરંતુ હકીકતમાં જવાબદારી સરકાર નવી રોજગારીની તકો ઉભી કરી શકે છે. કે ઉદ્યોગો નવા લોકોને તાલીમ આપી શકે શૈક્ષણિક સંસ્થાઓ કૌશલ્ય આધારિત શિક્ષણ આપી શકે અને યુવાનો સતત શીખવા અ રહે અને નવી તક શોધે. યુવાનો આજ આપણા નવા ટેકનોલોજી શીખી શકે છે અંગ્રેજી અને કમ્પ્યુટર નું જ્ઞાન વધારી શકે છે. સંચાર કૌશલ્ય વિકસાવી શકે છે. મ દરેક માણસે એમ જો નવું શીખીને કઈક કરે અને બીજાને પણ નોકરીની તક આપે તો બેરોજગારી હજુ પણ ઘટી શકે છે. આપણા એમ તો દેશમાં વસ્તી વધારી હોવાના કારણે બેરોજગારી ની માત્રા વધારે છે પણ દરેક વ્યક્તિ જો કઈક પોતાનું કરી શકે કે ઘરમાં જેમ કે આજ કલ‌અહ્ ઘરમાં પણ ઘણા લોકો પોતાનું નાના નાનાના બિઝનેસ ઉભા કરતા હોય છે. એમાં બીજા મદદ કરીને પણ કમાઈ શકે છે. તો આજના આધુનિક યુગમાં એમ તો બહુ બધી સગવડો છે કઈક કરીને બેરોજગારી ઓછી કરવાની એના વિશે તમે કઈ કઈ શકો તે આપણા નાનલા સ્મોલ બિઝનેસસ ચાલતા હોય એના માટે
હા હવે ગામડાની જ વાત કરીએ તો આપણે નાના એવા લઘુ ઉદ્યોગ પણ આપણે સ્ટાર્ટ કરી શકીએ છીએ, જેમાં આપણેે મીણ મીણ ઉદ્યોગ થઈ શકે પાપડ ઉદ્યોગ થઈ શકે અગરબત્તી થઈ શકે. મશરૂમ વાળી પણ એવી સ્કીમ આવી છે. જેના કારણે, જે અ મોસ્ટ ઓફ ગામડાની સિસ્ટમ જ એવી હોય છે કે અ પુરુષ જે હોય છે એ કમાવા બહાર જાય છે અને સ્ત્રીઓ ઘરે ઘરનું કામ સાચવે છે તો એ સ્ત્રીઓ માટે પાપડ પાપડ ના બિઝનેસ કા તો આપણેે અગરબત્તી ના બિઝનેસ એવા બિઝનેસ આપણે નાના પાયે ચાલુ કરી શકીએ છે જે લઘુ ઉદ્યોગ છે એને અ સારી રીતે ચલાવી શકીએ છે અને ઘણો એવો ટાઈમ મળી રહે છે એ લોકોને તો અ એક સારું કેહેવાય કે આપણે લઘુદ્યોગ ગામડામાં શરૂઆત કરીએ
હમ્મ એમ બેરોજગારી વિશે તો ઘણી બધી વાતો છે ને બેરોજગારી દૂર કરવું હોય તો માણસે જાતે કંઈક ને કઈક કરવા પડે મુક ટકા અમુક લોકો પણ આળસુ જેવા રહી છે દરેક વ્યક્તિ જો કઈ કામ કરે ને બીજાને હો તક આપે તો બેરોજગારી મહદઅંશે ઓછી થઈ શકે છે. તમારું અમૂલ્ય સમય આપવા માટે આભાર વાત કરવા માટે
મારો પણ ખુબ આભાર આવે સારી એવી વાતો કરવા માટે જે આજકાલની જે સિચ્યુએશન છે તે હિસાબે બેરોજગારીને વર્ણ્ય એ મને સારું લાગ્યું અને સારી એવી વાતો થઈ આપનો પણ આભાર.
હ આપણને પણ જીવનમાં બેરોજગાર રહેવા કરતા કઈ ને કઈક કરીને કમાણી કરીને જીવન જેવી એ કઈક સારી વાત કેહેવાય તો ચાલો આભાર તમારો
હા.